હલો, અવાજ આવે છ છે મારો?
અવાજ આવે છે?
હા આવે છે કમ્પ્લીટ આવે છે.
શ શું ઘર છો
બસ આ લેપટોપ ખોલીને કામ કર તો હતો અને જોતો હતો બિઝનેસ માટેના થોડાક તરીકાઓ
ઓહ એવડો મોટો થઈ ગયો છે કે બિઝનેસ કરતો થઇ ગયો
હા એટલે મતલબ બ શું કેવા કયા કયા પ્લાન છે કે શું કરવું જોઈએ એના ઉપાય જોતો હતો અને ટીપ્સ જોતો હતો
શું શું વિચારો છે એવો તાર બિઝનેસ કર ચાર આ દ હશે કેચારી્યું હશે કે બિજનેસ કરવો કે ના કરો કે
એટલે મારો વિચાર તો એવો જ છે મારો વિચાર તો એવો છે કે જો આપણે ફૂડ નો બિઝનેસ શરૂ કરીએ તો એમાં આપણને પ્રોફિટ થવો વધારે શક વધારે પ્રોફિટ છે એમાં એવું મને લાગે છે
ફૂડમાંન એમાં કેવું છે સાફ સફાઈ હોય કે ક્વોલિટી હોય કે એમ બધા ઉપર થોડુંક વધારે થાય છે કે ભાઈ આપડે કેવી રીતે વાતચીતો કરતા હોઈએ એમ બધાર પછી એરિયા કેવો હોય એ પ્રમાણે ચાલતો હોય ને તારેું શું કેવું છે
વ્યક્તિત્વને કળા આવડા કળા એના ઉપર આધાર છે સ્વાદ ઉપર આધાર છે
ફૂડ ના શોખીંગ બઉુ હોય છે કારણ કે એનામ ટાઈમ ઓછો હોય બિઝનેસમાં પણ એને જ વધારે કર્યું પડે સવારે બધું શાકભાજી લાવું ને એ બધું ધોઈને બનાવુંને હાચો સામાન બધો પેલેથી અહં કરવો પડે અને અને અમે ક્વલિટી થોડી મેન્ટેન ાર કરવી પડે છે એકનેક કોડ ક્વોલિટી હોય તો જ બજીી વાર આવે નહી તો આપડ જોડે ગહ આવે નહી બીજી વાર તારે શું કેવું
બાકી ગ્રાહક આવે નહી આજે જ હું એક તો હા પાલક પકોડા માટે ગયો હતો ખાવા માટે બરોબર તો ત્યાં દસ રૂપિયા ની આ પચાસ રૂપિયા ની એક દસાથી પરંતુ એટલી બધી ભીડ હતી એ જગ્યા ઉપર કે અમને વેટિંગ
એ તો સાચું છે ને હવે દાબેલી વાળા હોય બાજુ બાજુમાં જ ભા હોય અને એકના ભેડ હોયને એકના ખાલી હોય એટલે એનામ કાકત હોય ને કે એની શું આવડત ક્વોલિટી હોય એ લધું ક્વોલિટી જોએ પછી એનું શું છે એની પ્રઇસ શું છે પ્રાઇઝ ઓછી પ્રાઇઝમાં એની ક્વોલિટી સારી હોય કે ક્વોલિટી સારી હોય પ્રાઇસ વધારે હોય તોય પણ આવે ક્વોલિટી તારે ડિપેન્ડ કરે છે કે ભઈ તું બધા ગ્રાહક આવી શકે એમ
હા એ તો છે આપ પડે તમને ખબર છે. પાટણ બાજુ એક દાબેલી વાળા છે, કે એટલી બધી દાબેલી બનાવતા ને દિવસ ને સાંજે કાક છ વાગ કે જેવું આવે ને તો સારું. થી આઠ વાગ્યા ત્યાં. સુધી તો એમનો બધો માલ પૂરો થઈ જાય અંદાજે એ કાક સાત થી આઠ હજાર નો માલ લઈને આવતા હશે રોજ નો તો પણ એ બે કલાકની અંદર પૂરો થઈ જાય બોલો.
હા એ તો એમની આવડત છે ને એ ક્વોલિટી છે કે ભઈ બધા આવે છે, ગ્રાહ નવા નવા કારણ કે આજે આપણને ખબર પડી કે ભઈ તમે હમ મને કીધું હવે પછી હું એને ત્યાં જ જવાનો ને નાની ડબલી સારી હોય કે પછી ક્વોલિટી એની સારી હોય, સાફ સફાઈ બધું સારું રાખતા હોય તો હું એના ત્યાં જ જવાનોને હું એમ બેજાને એમ જ કહીશ ને કે આની સારી છે, એટલે એની થઈ જા
હા એ ટલે જ માં તારો હું પણ એજ કહ છું કે આપણડે એ દાબેલી વાળો એટલું બધું ગમાતો હશે તો મને પણ એક સમય માટે એવું થયું કે આપડે પણ એવી રીતે શું કેહેવાય જે આપણને આવડતું હોય તો ફૂડ બનાવતા અને એમાં સદાવ સ્વ તો આપડે પણ એવી રીતે કોઈ બિઝનેસ શરૂ કરીએ તો જેનાથી આપડે પણ ભણવાની પણ જરૂર નથી, પડતી ઘણા પણ આવી રીતે કોલેજના ટાઈમમાં વિદ્યાર્થીઓ બધા ભેગા થઈને સ્ટાર્ટિંગ કરતા હોય છે, તો મારો પણ એવો વિચાર હતો એટલા માટે હું જય રહ્યો હતો યુ ટ્યુબ. એની માટેની ટીપ્સને એવું બધું.
બિઝનેસ સારો જ છે એનામાં આપણને પાક આપડે અલગથીજ બનાવતા આવડતું હોય, માર્કેટ સિવાય જે માર્કેટમાં ચાલતું ના હોય આપડે કક લાવીએ નવું તો એ વધારે ચાલી જાય. એનામાં ક્વોલિટી સારી હોય તો પડી ફાસ્ટ ચાલી જાય જો ઉપડી જાય એક વાર તો પછી એક જન બે જને કે બીજું ફરી બીજાન કે એ વધારે ઉપડે.
હા એજ ને હવે પરંતુ આપડે જે શું કેહેવાય હા તો આપડે. અમારા બાજુ તો નવી કોઈ આઈટમો લઈ આવીએને તો લોકો એ બાજુ વળતા જ નથી, જે એમનું રેગ્યુલર જે છે દાબેલી વડાપઉ પાઉ પાછી મંચુરિયન આ ચાર થી પાંચ વસ્તુ ઉપર લોકો જે હોય છે, એ ખાવાનું પસંદ કરતા હોય છે એના વિશે જો આપણે સાંભળ્યું છે ત્યાં સુધી પાનની સીટ તો એ બાજુ તો કેટલું બધું નાસ્તોની લારીઓને અલગ અલગ હોય છે, જે આપ પડી બાજુ જેવું કઈ ચાલ તું જ નથી જો અલગ નવું શરૂઆત કરીએ ને તો ઘણા પણ એવા છે, જે મોંઘુ પડે છે પરંતુ ક્વોલિટી જોતા નથી અને એ અમદાવાદ ને એ બાજુ ક્વોલિટી લોકો જોવે છે, પૈસા નથી.
એ સારો સારો વર્ગ છે. નોકરી વર્ગને જે પૈસા એફોર્ડ કરી શકે છે, પહી બધા પૈસા જોતા નથી પહી ક્વોલિટી જોવા છે, જેવ મધ્યમ વર્ગ છે એ ખાલી જ જોવે છે અને પ્રાઈઝ ઓછી હોય એ મધાન પસંદ કરે છે, એટલે.
હા એટલે જ ને જે મધ્યમ વર્ગના લોકો છે તે પ્રાઇઝ ઉપર જોવે છે હવે આમારા સિટીમાં એક આપડે તમા આવડી જશે વેફલ ક્રિસ્ટલ કરીને તો એની અમારા પાટણમાં બે બ્રાન્ચ તો પરંતુ મે એની બ્રાન્ચમાં કોઈ વ્યક્તિને જતા જોયા જ નથી, કારણ કે એ લોકોને બઉ મોંઘુ પડી જાય કારણ કે હવે સો રૂપિયા નો દોઢસો રૂપિયાની એવી એમની પ્લેટ હોય કેક હોય. તો હવે એ આ મધ્યમ વર્ગના લોકો એફોર્ડ જ નથી કરી શકતા જેના કારણે એ આવા સિટીઓમાં ચાલે જ નહી, એટલે એના એવું આપડે જો શરૂઆત કરીને કઈક અલગ જ તો એના માટે આપણે બહારના સિટીઓમાં જવું પડે જેમ કે અમદાવાદ, વડોદરા. સુરત
હા એ તો વાત સાચી જ તેન
પછી
પછી એની વસ્તુ પણ બધી હોય કે ક્વોલિટી વાળી હોય તો બધા લોકો આવી જ જાય બૂટથી પણ આવી જાય ગામડામાં રહેતા હોય તો સાંજે તો કસ્ટમર આવી જ છે એમ કરીને એ આવી જાય બધા.
હા એજ ને એટલું નહી પાછું અમે ઘણી બધી ફૂડની નવી આઈટમો પણ જોઈ છે જે આ યુટ્યુબ ઉપર અને એના ઉપર જેમ કે આપડે તો જો અહીંયા અમારે પાટણમાં તો ખાલી મેને સાંભળ્યું છે. ત્યાં સુધી એક આપડે પકોડાછી દાબેલી વડાપઉ અને મોસ્ટલી દાબેલી અને વડાપઉની સોપસ વધારે ખુલતી હોય છે પાટણમાં તો એના સિવાય નવી કોઈ જેમ કે ફ્રેન્કી છે પછી નવી કોઈ બીજી આ આ હોય ઈંગ્લિશ આઈટમ હોય તો એવી બધી આઈટમો તોની શોપ્સ ખુલતી જ નથી આવી સિટીમાં કારણ કે મધ્યમ વર્ગ માટે આફોર્ડ ના કરી તો એના કારણે કોઈ લોકો આવું ખાવાનું પણ પસંદ નથી
હા આપડી બાજુ શું છે કાઠિયાવાડી ખાવાનું તો હ વધારે પસંદ કરું છું કાઠિયાવાડીને શોખીન બહુ છે કાઠિયાવાડી વર્ગ પણ વધારે છે કે જે કાઠિયાવાડી જ ખાવા માંગતા એના દા ભાત શાક રોટલી એમને એમના પરું થઈ જાાવ આ બધું ખાવા માંગતા જ નઈ ફાસ્ટ ફૂડ ને બધું.
હા એટલે જ અને અમદાવાદને એવી બધી સિટીઓમાં આપણને ફાયદો થાય એનું કારણ શું છે ખબર છે કારણ કે બધા નોકરી નોકરીયાત વર્ગ જેના કારણે ને એ લોકોને ઘરે આવી રીતે ખાવાનું બનાવવાનું કે ટાઈમ જ ના હોય જેના કારણે. શધી રહ બાર જેથી આપણે જો આવી રીતે કોઈ પણ શરૂઆત કરીએ ને દેશી હોય ખાવાનું તો ત્યાં ત્યાં પણ દેશી ખાવામાં પણ લોકોની ભીડ જામે છે જયારે આપણે આ પાટણ જેવા સામાન્ય સિટીમાં તો એ શરૂઆત કરીએ ને તો આપણેે નુકસાન જ થાય ફાયદો થાય જ નહીં આપણને ગમે તેટલું આપણે નુકસાન સહન કરીએ તો પણ આપણને નુકસાન વધતું વધતું હો પરંતુ ફાયદો થવાનો ચાન્સ ઝીરો ટકા જ હોય છે.
એટલે અમદાવાદ જે મોટા સિટીમાં તો એ બધા સાંજના ટાઈમે બહુ મસ્તી લ થતી હોય એટલે એસ પણ એવો છે કે ફ ફડ એવું છે કે સાંજના ટાઈમે આવવાનું છ સાત વાે અને અગિય બાર વાગે બધું પૂરું પણ થઈ જાય એટલે ઓછા ટાઈમ વધુ પૈસા કમાવા માટે સારો એવો બિઝનેસ છે.
હા એટલે જ ને. મેં ઘણા જોયું છે. કે તે સાંજે ચાર પાંચ વાગે આવે અને આખો દિવસ એમને ઉપું ના રહેેવું પડે સાંજે ચાર પાંચ વાગે આવે અને આઠ થી નવ મેક્સિમમ દસ વાગે દસ વાગે એના જોડે બધો સ્ટોક પૂરો જ થઈ ગયોય એ એને પાછું જ જવું પડે એના જોડે કઈ હોય જ નહી વેચવા માટે બીજું કઈ
હા એટલે એજ છે કે સામેથી ગાક સામેથી આવી જ ગોતવા ના જવા પડે.
હા એટલે મારો તો વિચાર છે હવે તમે તમારો વિચાર હો તો તમે પણ મારી સાથે જોડાજો જેથી આપણેે બે બંને ભેગા થઈને આવી રીતે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરીએ.
સલો વિચાર છે‌ જવાર.
હારુ. હા સારું બાય બાય.